કેમ છો?
હ બસ મજામાં. તમે કેમ છો?
બસ. અમે બી મજામાં છીએ.
અચ્છા! તમારી કેવી છે તબિયતપાણી?
બસ સારી છે. તમારે ત્યાં કેવું છે બધાય?
બસ અહિયાં પણ સારા છે બધા.
અચ્છા! અચ્છા! જમી લીધું?
હા બસ હમણાં જ જમ્યો હતો. તમે?
હા મેં બી જમ્યું. તમે શું જમ્યું આજે?
આજે તો અમે જમ્યા રોટલી, શાક, દાળ, ભાત, છાશ.
અચ્છા! સારું સારું જમ્યા તમે તો.
હા,
હા આજ તમે શું હમણાં ફ્રી હતા?
હા બોલોને,
તો તમારી જોડે આમ થોડા વિષય ઉપર વાતચીત કરવીતી મારે.
હા હા બોલો બોલો.
તો તમારા મુદ્ મુર્દે જોવા જઈ આપે, તો પેલાનો ખોરાક કેવો હતો? અને હમણાંનો ખોરાક કેવો છે?
હમ્મ એમ જોવા જઈ તો પેલાનો ખોરાકને હમણાંનો આપડે કમ્પેર કરવા માંગી તો, પેલાનો ખોરાક તો ખૂબ જ સરસ હતો. હમણાંનો જરાક તો હવે બધો અલગ અલગ થઈ ગયો છે. જાણે કે જંકફૂડ કે એવો રીતે પહેલાનો ખોરાક તો એક એકદમ શુદ્ધ ને સારો હતો. તેથી ખુબ જ શક્તિ આવતી.
હા ઈ તો તમારી વાત સાચી છે. કે પહેલાનો ખોરાક જે છે, ઈ સાચો સો ખોરાક કેવાતો અને હવેના ખોરાકમાં એટલું પોષણ કે, તંદુરસ્તી કે એવુંક આપને નથી મળતું અને હવેનો ખોરાક કેટલો બધો મસાલાવાળો કે, તેલવાળો કે એવું થઈ ગયું છે. તો બાળકો તો બી નથી સમજતા બાળકોને સ્વાદ જોઈએ છે એ લોકો ઈ નહી સમજે કે મારા શરીરમા સુ ખાવાથી શુ પોષણ મળશે. પેલાના ખોરાક જેમ કે ખીચડી છે કે રોટલા છે કે એવું બધી લીલોતરી શાકભાજી છે ઇ ખાઈ ને આ બધ્ કેટલા તંદુરસ્ત રહેતા અને આપડા હાડકાઓ કેટલા મજબૂત રહેતા.
હા એ છે કે પેલા ના ખોરાક એ આપડા બાપદાદા જે ખાઈ ગયા છે ઇ ખોરાક ખાતા એ ઓરિજનલ ખોરાક ખાતા જે તેઓ કામ પણ ખુબ કરી શકતા. હવે ના જમાનામાં જે ખોરાક ખાય છે તે એના સ્વાદ માટે ખાય છ. એ એનાથી એમને શક્તિ કેવું ના મળે જેવુ ખાલી એમના પેટ અને અ-અ-અ મન ભરવા માટે ઇ એમ ખોરાક ખાય છે મસાલા વાળા ને એવું બધું.
હા ઇ તો છે કે હવે ઇ જે મસાલા વાળા કે કોઈ કલર વાળા કેટલો બધો કલર ને હવે નાખે છે બહાર ના લોકો. તો એ બધું આપણા મસ્ શરીરમાટે હાનિકારક બની ત્ શકે છે. અને તો બી બાળકો સમજજશે ની બાળકોય નહી સમજેન તેના માતા પિત તાબી હવે નથી સમજતા હવે પેલાનો જે સાચો ખોરાક હતો એને નથી ખાતા. અને જે આ મસાલા વાળું ને એવું બધું એને ખાવા જોઈએ છે કેમકે એ લોકો સ્વાદમાંજ દે ખાય છે એ લોકો ઇ નહી સમજે કે એના શરીર માટે જે હાનિકારક છે કે નહીં. અને હવે જો પેલાના આપે જોઈ કે આપણા બાપ દાદાએ લોકોએ ઇ ખાધુ છે પેલાનું તો હવે આપ હમણાં એ લોકો ને ખેતીમાં કામ કરવાનું કેશોન તો બી ઇ કરી શકશેન નહી થાકે.
એ છે કે પહેલા જે બાપ દાદા ખાધુંન છે એના લીધે તેઓ ખુબ કામ કરતા ને, એ સમય એવો હતો પેલાન જમાનો કે તેઓ ખુબ જ કામ કરવા બદલ કામ કરવું પડતું હવે એવુ નથી કે બધાને હાડવર્ક કરોન હવે તો સ્માર્ટ વર્ક થઈ ગયા છે આ-આ જમાનામાં અને કંઇ આપડે કીધ અ હાર્ડવર્ક કરવા માંગે એ ના કરી શકે પેલા બધા તો હાર્ડવર્ક કરવાન હતુન તેઓ એટલે ખોરાક ખા અન તે કામ કરી શકતા.
હા ઇ તો છે. કે હવે નામ્બ આપે સમજી લો ને છ સાત કે દસ ના બાળક ને કેસોને યા તો પગઠિયા ચડી ઉપર થી હું લઈ આવતો તો કેસે નઇ અમે થાકી જઇ છેીએ અમને થાક લાગે છે. એવુ બધુ થાય છે ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે શ્વાસ ચડી આવે છે. અને જે એનેઇ કામ આપે સાઈઠવરના બુદ્ધાને બી કેસુને તો એ લોકો ઝટપટ જઈને જ કરી આવશે કામ ને એ લોકો થાકસે બી નઇ. કેમ કે એ લોકોએ સાચો ખોરાક ખાધેલો હોય ને પેલાના જમાનામ એ લોકોએ ઘણું બધું કામ કરેલુ હોય. તેથી એના હાડકાઓને બધુ મજબૂત છે.
હા એ છે કે પેલા બધા શુદ્ધ દેશી ઘી ગોળ ખાતા તેથી તેમનો ખુબ જ તાકાત આવતી હવે તો બધા એમના અલગલગ વિટામીન લેવા મંડી ગ્યા છે, પ્રોટીન લેવા મંડી જેથી તેઓ ખાલી બોડી ને પોતે બનાવે છે એવું પોતાન નેચરલ રીતે નથી બનતી તેથી તે એક અ ખાવાનું જો બંધ કરી નાખે તો તેઓ કામ ના કરી શકે પેલા તો એક થોડુંક ના ખાતા તો પણ ઇ કામ ખુબ શક્તિ આવતી તેમને.
હા ઇ તો તમારી વાત એકદમ સાચી છે. હવે તો કેવું કે લોકો જીમ જાય પછી એ લોકો ના પ્રોટીન પાવડર આપ પે એવું બધું પીવે છે પ્રોટીન લેવા નહી કે જે નીલોત્રી ની શાકભાજી હોય કે ઘી ગોળ તમે કીધું ઈ ખાય તો એનથી કેટલું બધું એને પોષણ મલે છે એને હે ના હાડકાઓ મજબૂત થાય છે.
છે. હા એ છે કે હવે તો બધા પ્રોટીન લેવા મંડી ગયા છે એવું એક આપડા માટે તો ખુબ નુકસાની જ કેહેવાય કેમ કે તેવો એક અલગ અલગ બનાવટ છે. નેચરલ નથી તેથી તે આપડી બોડીમાં ગમે અલગ અલગ રોગ થઈ શકે. ને પણ તમે જો ને જો ખાવ તો તમને ઈ બોડીમાં પણ નડતર ના થાય અને ખુબ જ કામ લાગે તો
હા ઈતો છે કે આપે હવે જે પ્રોટીન પાવડર જોઈ લઈ કે બીજા ગમે એવા પાવડર જોઈ લઈ કેલ્શિયમના પાવડર આવે છે કે ઈ બધું કેટલું બધું આમ હાનિકારક છે એમાં બી ઘણું બધું કેમિકલ આવે છે જોઈ પેલ જમાના ના ખોરાક કે ખાય તો એનાથી એનું તંદુરસ્ત બી બનશે ને એના શરીર માં કોઈ આવા થી કેમિ કલ બી ની જાય આવી કોઈ જરૂર ની પડે પ્રોટીન પાવડર કે પીવાની
હા ઈ છે આપળે જે દાદા જે કઈને ગયા છે તમે ખા ખાણી જે અમારી ખોરાક છે જેથી તે આપડે હવે કામ લાગે એ પ્રમાણે આપણે કરવાની આપણે ખોરાક સારો ખાવાનો તેથી આપણી તંદુરસ્તી બની રહે
હા હવે તો મેન તો ઈ ખોરાક જ જે કારણ છે લોકોની તંદુરસ્તી કે લોક કો ના શરીર કેટલુ નબળુ પળતુ જાયરુ એનુ કારણ ખોરાક જ છે અને જો હવે તો કેટલા લોકો કેલ ચયમની ગોળીઓ ખાય છે કે બીજી કોઈ ફાકીઓ ખાય છે એવું તો પેલાના જમાનામાં કોઈ ને કઈ રોગ જ નોતોન કઈ ખાવાની જ જરૂર નોતી પડતી.
પડતી. હમ હમણાં તો બધા જમાનામાં એવા છે કે બધા હવે ઘરે બનાવવાનું ઓછું કરે છે. ઘરે બનાવે છે તો પણ મસાલા વાળું કે ગમે આઈટમ બનાવે છે તેઓ સાદુ સિમ્પલ નેચરલ ખોરાક નથી ખાતા ને તેમને કદાચ મન ના થાય બનાવવાનું કાઈ તો તે ડાયરેક ઝોમેટો કે બ્લીન્કીટ કે અલગ અલગ પ્રકારનુ સ્વીગી કે કરે એપથી ફૂડ મંગાવે એ તે બહાર થી ખાય છે. એ બહારનું ખાવાનું તો ખુબ જ એ હાનિકારક છે આપણા શરીર માટે તો
હા એ તો તમારી વાત એકદમ સાચી છે કે હવે આજકાલના લોકો બહુ આડસુ થઈ ગયા છે જો કોઈ દિવસ ઘરે બનાવવાનું મન ના હોય તો તેથી ત્યારે જ ઝટપટ એ લોકો ઝોમેટો કે કોઈ સ્વિગી કે એવું કરી દે છે ઘરે પોતાના આવી જાય છે ખાવાનું અને બનાવવાની કોઈ ઝંઝટ બી નથી હોતી. અને સારું સારું એવો સ્વાદ એ લોકોને મલે છે.
હા એજ છે કે દુનિયાને હવે પોતાને કામ ઓછું કરવું પડે એવી રીતે કરે છે. કે વાપરે છે તો કામ ના કરી શકે એવી રીતે તો તારે કોક કરી જાય તારે કરી લે
હા બાકી તો હવે તો આપડે કોઈ ને કઈક કઈ તો ના શકી બધા બહાર નો ખોરાક ખાવાનો જ છે. કોઈ ઘરે તો નથી જ બનાવતું ને નથી જ ખાતું કોઈ આમ સમજી લે કે આપડે ઘર નું ખાય કે દેશી કે જે હોય તોઈ કેટલુ આમ સારું કેવાય ઘરનું ખાઈ ઈ
હા એ તો છે જ કે હવે ઘરે જે તમને સ્વાદ મળે કે તમે જે સાદું કદાચ પણ હોય કે ખુબ જ કામ લાગે આપડા શરીર માટે હવે બધા બહાર નું ખાવાનું કરે છે પણ હવે આપણે તેને કઈ ક કહી ના શકીએ. તેથી બધાને પોતાના મન ના માલિક છે જેથી તેમને જે કરવું હોય એ કરે બધા
હા હવે એ તો શું કેવું છે કે બહાર ના ખોરાક ઘણો લોકો ખાય છે. તેથી એ લોકોની પાચન ક્રિયા ને બધું નબળી પડી ગઈ છે કેમ કે હવે એ લોકો ખાય છે. અને હવે તો એવું કોઈ ખેતી નું ને એવું કામ કામ તો કોઈ કરતા નથી. અને એકને એક જગ્યાએ બેસીને કામ કરે છે તો તેથી એના પાચન શક્તિ બહુ જ નબળી થઈ ગઈ છે.
હા એ બી છે ન હમણાં આપડા આ આ જમાનામાં જોય તો હમણાં હવે જે બાળકો જન્મે છે. તે ડિલવરી પર કેસ કેટલા પણ વધી ગયા છે જે સીઝર છે જે જે નોર્મલ કેસ જે થાય છે ઈ પણ ખુબ જ ઘટી ગયા અને એક મહિલા પોતાના બાળકને જન્મ આપે ત્યારે તેમને સીઝર કરવાના ચાન્સ વધારે થઈ ગયા છે ઈ તેમના ખોરાકીના લીધે બહુ વધી ગયા છે.
હા એ તો તમારી વાત સાચી છે કે અત્યારની ખોરાકી ન લીધે ઘણા બધા એવા આપણા સામે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે અને તેનો કોઈ હલ તો છે જ ની કંઈ એનો કોઈ ઉપાય જ નથી કેમકે લોકો સમજતા જ નથી કે ઈ કેટલું હાનિકારક
કારક છે હવે પેલા તો.
માં એવું કેતા કે ચોખા હોય કે આપડે બટેટા હોય. કે ઈ આપે રાખી દેઈ બીજે દિવસે ખાય તો એ ઝેરી થઈ જાય હવે તો હોટલોમાં એ રોક ો રાખી જ દેતા હોય છે આપને તો કશું ખબર નથી હોતી આપે તો ખાયી છે પછી તો કેટલા બધા પેટના રોગો છે જેમ કે ફૂડ પોઈઝ ને એવું બધું થાય છે બીમારીઓને ઘણી બધું વધી રહી છે.
હા એ તો છે જ કે જે તમારો જે ખોરાક અમે બનાવીને બીજે દિવસ ખાવો ઈ તો હવે પેલા જેવો સ્વાદ તો ના જ મલે કદાચ સ્વાદ મલે પડ તેવો શક્તિ તો ના જ મલે એના લીધે. તેઓ ઈ એક વસ્તુ ખુબ જ હાનિકારક છે તેથી તમને પેલા ઈ પણ ચેતવની ખાઈને જ ખાવું જોવું પડે કે તમે ખાતા નથી ન કે પેલા રાખેલું ફૂડ છે.
હા પણ હવે તો મારા ખ્યાલ થી હું જોવા જઉં તો હોટલો વાળા બધું જૂનું જ આપતા હોય. કેમ કે પોતાની હોટલ હોય ને ઈ શું કામ તો પોતે નથી જમતા ત્યાં એ લોકો? સ્પેશિયલ એ લોકો ના ઘરે જાઈને જમે છે એ લોકો તો ત્યાં નથી જ જમતા એનો મતલબ તો ઈજ થયો ને. કે એ લોકો આપને જૂનું જૂનું જ ખવડાવતા હશે.
હા એનો તો ખાવાનો મેન પ્રો પરપસ્ત એજ છે કે તેનો સારો સ્વાદ આવે ને. એના કસ્ટમર ને કરાવે તેથી તમને ખુબ સારું લાગે તે તમને કસ્ટમર રીપીટ થાય. પણ તેઓ કેવો ખોરાક છે એ તો નથી માંગતા બાકી તેઓ ખાલી સ્વાદ આપે છે.
હા હવે ના લોકોને તો જૂનું જૂનું ખાવામાં જ ઘણો સ્વાદ આવે છે હવે ઘરનું. સેમ વસ્તુ જેમ કે હવે હોટલમાં જઈને આપણે મંચુરિયન કે ખાતા હોય. હવે ઘરે એ નહી આપે મંચુરિયન બનાવશું ને તો બી બાળકોને એવું થશે કે નહી આ સારા નથ થી હોટલ વાળા સારા છે કે બીજું કઈ પાણીપુડી લઈ લે. તો હવે એ લોકો એના પસીનો અને બધું જતું હોયને હાથે થી બધું કરતા હોય તો. કેટલું બધું આમે બેટ કીટાણુ ને બધા એના હાથના આપણા પેટમાં જાય છે. ને હવે આપડે ઘરે શુદ્ધ આપે સારી રીતે બનાવશું ને તો બી બાળકોને નહી ભાવે એ.
અ એ છે કે બાળકોને દ બહાર નો ટેસ્ટ ગમી ગયો છે તો ઘરનો પણ ટેસ્ટ નથી ગમતો જે તે તે ખુબ જ બહાર નુ જમવાનું આવું કરે છે પ્રયત્ન. જેથી તે રોજ રોજ અલગ અલગ વસ્તુ ખાવા જાય છે અને એ ખુબ જ માંદા પડે છે કે અલગ અલગ બીમારીઓ થાય જ છે તેમને.
હા ઠીક છે લોમન તમારા જોડે આ વિષય ઉપર વાત કરીને ખુબ જ જાણકારી મલી. ને ખુબ જ મજા આવીને આપ એમ જાણવા મળ્યું કે નિયમિત કસરત કરવી કે સારો ખોરાક ખાવો.
હા એ છે કે તમને તમારો શરીરને તંદુરસ્તી બનાવવા માટે ખુબ જ સારી રીતે પ્રય ત્ન કરવો જોઈએ.
હા ઠીક છે લો તમાર જોડે પછી વાત કરું હું.
હા ઠીક છે.